રાઘે રાઘે હું પણ મજામાં છું.
બીજું બધા બધાં મજામાં છે. ધરમાં તમે બતાડો તમારે ત્યાં કેમ ચાલે છે? ને બધું.
અમારે ત્યાં પણ બધું મજામાં ચાલે છે બધાં મજામાં છે.
હા બસ કઈ નય આ બેઠી છું. મોસમ જોઉં છું કેવી રીતે બદલાયા કરે છે જોવોને હવે.
હા મોસમ કેટલું બદલાઈ ગયું છે. હા મોસમ જોઈને તો કેટ એટલા બધા માંદા પડી જાય છે આ મોસમમાં.
એટલે જ તો મારો છોકરો મતલબ એજ ચાલે છે ફેમિલીમાં પણ બધા મોસમ અચાનક જો ગરમી સ્ટાર્ટ થઈ ગઈ માર્ચમાં જ ગરમી ચાલુ થઈ ગઈ છે.
હા કેટલી વેલી ગરમી ચાલુ થઈ ગઈ છે.
હલો હા બીજું. હા હા નય નય હું એજ કેવું છું કે માર્ચ મા ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે એના કારણે મતલબ બધા ઘર ઘર માંદા પડી રહ્યા છે ન
હા અમારી ત્યાં પણ અમારી જેઠની છોકરી છે એ પણ માંદી થઈ ગઈ હતી મોસમ બદલાયો એટલે.
હમ્મ.
કામ થઈ ગયા અને પછી બુખાર ને આવું બધું.
થી તો થોડું ઠંડુ મોસમ છે. ખબર નહિ કેમ અમને ચાર દિવસ પેલા તો એટલું ગર ગરમી હતી અતિ વાર ગરમી લાગતી હતી સવારે દસ વાગે જ રસોડામાં જઈએ તો આમ જાણે
હમ્મ બરાબર એજ બહુ ગરમી બહુ જ ગરમી છે લોકો બહુ માંદા પડી રહ્યા છે અહિયાં પણ બધા લોકો માંદા પડી રહ્યા છે મારી ઘરે પણ.
હા એ પણ એવું જ છે પણ હવે થોડુંક આજે કાલથી થોડું હમ્મ હમ્મ
હા શું કેતા હતા? તમે.
અરે કઈ નઈ બસ એજ કેવું છું કે અહિયાં મતલબ બે દિવસથી થોડું હવે
અવાજ નહી આવતી મળે તમને?
હ અચ્છા અચ્છા હા હા નહી આમ કેવું છું કે અહિયા પણ બે દિવસથી થોડું ઠંડુ મોસમ છે.
હા બે દિવસથી મોસમ થોડો ઠંડો છે. આ મારે મારા હમ્મ હા બંને બહુ ગરમી હતી હવે મને લાગે મોસમ બદલાયો છે કોઈ જગ્યાએ તુફાન વગેરે આવ્યા છે એટલે શાયદ મોસ બદલાઈ ગયો છ
હા એના કારણે જ અહિયાં હવે થોડું ઠંડુ મોસમ છે અને હું હમણાં જ કીધું ને કે બે દિવસ પહેલા તો ત્યા ગરમી પડતી અને હવે પાછું થોડું ઠંડુ મોસમ છે એટલે અહિયાં હા એટલે અહં મસ્ત પવન છે એટલે બેઠી છું.
હમ્મ ની ની મોસમ હમ્મ મોસમ સરસ થઇ ગયો છે એટલે મજા આવે બેવાની વાત તો કરવાની પ ના તો બે હા દો બે દિવસ પેલા તો બહુ ગરમી હતી
હા બહુ ગરમી હતી સાચે
હમ્મ એજ તો.
તો નઈ નહી જરાય મજા ના તે મને તો છે ને મતલબ આમ આમ બધ બધા મોસમ જો એના કરતાં શિયાળો વધારે સારો લાગે
મને પણ શિયાળો જ ગમે છે. શિયાળો ફેવરેટ છે મારો
શિયોડો જ બો ગમે છે. એમાં શું કે આપડે ગમે તે રીતે ફરીએ ઓઢીએ નીચે આંટો મારવા જઈએ ઘરમાં પણ બેસી રહીએ તો સારું લાગે હવે ઉનાળામાં તો ના નીચે જવાનું ગમે નહી ઘરમાં બેસી. ગમે કેટલી ગરમી હોય પંખા નીચે તો બેસાય પણ નહી.
હા પંખા નીચે તો નહી બેસાાયબ. બો ગરમી છે હવે તો. અ ગરમી રો મોસમ. કેતા હતા તમે.
નહી આ હું આ મતલબ આમ જ છે કે મતલબ લગ્ન પ્રસંગે પણ આપડે કશે જવું હોય. કે કછ ફરવા પણ જવું હોય ને તો આ ઉનાળામાં નહી ફાવે.
હા ઉનાળામાં રહી જ. અમારે પણ લગ્ન છે એ. મારા રિલેટવની ત્યાં લગન લગ્ન છે આ એપ્રિલ મહિનામાં. પણ મને તો પેલાથી જ ટેન્શન આવી ગયો છે કે હું કેવી રીતના તૈયાર થઈશ ને કેવી રીતને કપડાં પહેરીશ આટલા હેવી.
કપડા. એ છે. હા હાલત ખરા છે હા એટલે જ હું મારી સિસ્ટર ના લગ્ન બહ બહ બહ જ ગરમી છે. ખબર છે મને. એટલે હું સિસ્ટરના ઠંડીમાં રાખી. ખલા લગન. કે ઠંડીમાં શું એ પણ. હમ.
હા બરાબર.
એન એને. પણ સારું અને આપણને પણ સારું. આપણના કપડા એટલા લેહેંગા લેા. આપડા લેંગા એટલા હેવી હોય કે આપણને ગરમીમાં નહી ચાલે આપણને તો એમાં શું ઠંડીમાં આપણે કપડાં પણ એસ્ટ્રા બે એક બે ઓઢવા પડે એ આપણને ચાલે. પણ ગરમી માં આમ નહી. ખાવેમ હા તો ઠંડીમાં આપણે એ પણ ચાલી લએ પ્લસ આપણા છો છોકરાઓને પણ સારું રે ઠંડીનું.
હા ઠંડી માં સારું રહેે ગરમીમાં કઈ જ નહી ભાવે ના ખાવાનું ભાવે ના પહેરવાનું ભાવે.
હા એ જ તો ઠંડુ ઠંડુ મોસમ. હોય તો કપડાં પણ આપણને ગમે. અને ખાવાનું પણ ગમે મતલબ ખાવાનું પણ સરસ સરસ. ભાવે ગરમ ગરમ ભાવે આપ પને અને એસ્ટ્રા પણ ખવા જવાય તો ચાલે આમ ફરક નહી પડે પણ ગરમી ના ટાઈમ પર તો નાઈ ખાવાનું ભાવે ખાવા પણ ગીયા હોય તો આમ થયાર કેટલી વેલી ઘરે જાઓ મેં કપડાથી જ કંટાળી જઈએ નહી હા હ નહી ભા સાચું કીધું આ તો ને પાછું ગરમ ગરમ આપે અરે ભાઈ ગરમ નથી ખાઓ
આમાં તો કઈક કોલ્ડ્રિંક કે ઠંડુ આપો ભાઈ
બસ એજ આપો હા થોડુંક ખાઈએ અને પાણી રેજ પીતા રહીએ આપણે કોલ્ડ્રિંક છે આઈસક્રીમ છે- એવો બધો સ્ટોલ પર જ આપડે વધારે ફરતા રહીએ
હા એ તો બરાબર છે હા એવું જ બધું ગમે કારણ કે એ આ ગરમીમાં નેશગરમ ગરમ ભાવે જ નહી ઊલ આ બધું નાસ્તોને આ સ્ટોલ માં બધું ખાઈ કરીને ઉલ
માંદા પડી જઈએ ભાએ વાત બરોબર ઠંડીના મોસમમાં શું ચાય ચાય પણ આપણને વારે ઘડીએ આપે તો મજા પડી જાય હા આજ ઉના ણ આપે તો નઈ નઈ નઈ‌ નથી ભાવતી ન થી ભાવતી પણ આજ ઠંડીના મોસમમાં બિલ કુલ નહી આજ ઠંડીના મોસમમાં હોય તો વારે ગડી ભલે બે બે કલાક થી લાવો ને તમે ચાય ચાલસે હા હા ચાય પીવાની મને મને પણ એટલે જ તો કેવું છું ને ચાય વારે ઘડી આવે તો એ મજા પડે પછી આપ
હા કેટલી વાર ભલે આવતા જ રે ચાય મુકતા રેતા પી અમે પીતા જ રહીએ બસ.
મા ગીયા હોય તો આમ ચાય આવે વારે ઘડી તો આપડે શું હા લાવ કઈની આજ
કઈ નઈ હ કોલ્ડ ડ્રિંક લાવ ભાઈ તું કોલ્ડ ડ્રિંક લાવ કે આઈસક્રીમ લાવ હા અમને ની પસંદ આવે ચાય ની ગમે.
નથી ગમતી નહી ફાવે અને શું નાના છો છોકરા હોય ને એમને પણ શિયાળામાં સારું કપડાં પહેરાવી લીધા ઠીક છે આપણુ થોડું એમનું ધ્યાન રાખવું પડે કે શરદી વરદી ઠંડી ની લાગે તો આપણે એક્સ્ટ્રા એમની કોટિંગ કરીને આપણે એને ફેરવી શકીએ ઉનાળામાં એ એ પણ ઇરિટેટ થઈ જાય કપડાંથી. ના આપણને શોખ હોય કે નાના છોક છકરાઓ મસ્ત પહેરીને ફરે પણ એ લોકો કંટાળી જાય એનાથી. અને પછી એ નાના કારણે આપણે ચીડચિડા થ જએ.
હા, આપણને પછી બો મગજ મારી થઈ જાય કે યાર એટલી મહેનત કરીને કઈક ગુમ લાવ્યા અને એ પણ ની પહેરે તો હું ગમે નહી આપણને
તો એટલે મને તો બેસ્ટ શિયાળો જ લાગે
હા
ભલે થોડું ધ્યાન રાખવું પડે, હા બધા જ રીતે શિયાળો સરસ લાગે, ફરવા કશે જવું હોય ને આપણને, તો શિયાળો જ સારો લાગે ઉનાળામાં તો ની જવાય કેટલું તાપ પડે બાર
હમ, ઉનાળા માં તો વિચારી ને
ના, નઈ જઈએ શિયાળા માં ગમેતા જવાનું હોય ભલે હિલ સ્ટેશન જાઓ કે પછી કોઈક, જે રાજસ્થાન જીયેએ કે કોઈ હિલ સ્ટેશન જે તો શિયાળો સારો, લાગે ભ નોર્થમાં જાવ કે ઈસ્ટમાં જાવ ગમે ત્યાં જાવ શિયાળો
હ, હ, સ્કૂલ ના પિકનિક આપણ લોકો ખાસ કરીને અહીંયા શિયાળામાં જ
હા શિયાળામાં જ મુૂકે છે કારણ કે ઠંડુ મોસમ હોય ને વાતાવરણ એટલે છોકરાઓને પણ આરામ ને એ લોકોની ટી ચને પણ શાંતિ કે ગરમી નહી લાગશે લોકોને મોસ્ટ ઓફ શિયાળામાં જ બધા પ્રે પ્રવાસે લઈ જાય
હા, એજ ને
હમ
શિયાળામાં બહુ મજા આવે શિયાળો બેસ્ટ મહિનો
મોસમ છે હ, હમ, હમ, હવે ઉનાળામાં તો આપણને બાર બેસ, મતલબ શું કેવો આમ લાગે ચાલો એસી માં જઈએ, એસી માં બેસી પહેરીએ ઠંડા ઠંડામાં બેસી રહ્યા, નાના નાના છોકરાઓ એને આરામ કરીએ નાના -નાના છોકરાઓને એ પણ ચાલો અંદર એસીમાં બેસી
હમ, આટલી એસી પણ અંછી ના આપણા શરીર માટે આટલી એસી
નથી સારી, નથી સારી હમ શું કરી કે હવે ગરમી જેટલી પડે કે આપણને આપણ ન ઈચ્છીએ પણ છતાંય આપણને પણ જવું પડે અંદર કે નહી ભાઈ બહાર બેસીશું તો ગરમી લાગશે હમ, હ અને આપડે વર્ષ વરસાદના બારામાં વાત કરીએ તો વરસાદ મને શું છે કે મને આમ કે વરસાદ ઓછું પડે તો પણ નહીં અને વધારે પડે તો પણ નહીં લિમિટમાં પડવું જોઈએ. નહી તો પડે તો પડ્યા જ કરે પડ્યા જ કરે બધા પાણી ભરાઈ જાય રોડ બંધ થઈ જાય હા એટલે નહી છે ને તો આવશે જ નહી આવશે જ નહી. .
હા ને ક્યારે-ક્યારે હા ને ક્યારે ક્યારે આવેજ નહી ને ક્યારે એટલો આવે કે ભાઈ બંધ જ ની થાય આપણને ભગવાનને પ્રાર્થના કરની પર કરવી પડે. કે ભઈ હવે તો બંધ થા ભઈ.
હા.
અમે ની આવે તો આવે જ નહી.
નહી આવે જ નહી એજ તો હું કેવું છું અહંયા વરસાદ નું પણ એવું જ છે. પર વરસાદના મોસમમાં એક વાત બરોબર મસ્ત ચાય અને ભજીયા ખાવાની મજા પડે હા એ છે હા એમાં બહું મજા આવે. એમાં એક છે કે મસ્ત વરસાદ પડ તો ઇ અને આપડે બેસીએ અને વાત તો આવી રીતે ફોનની જેમ હાભે બેસીને ચાય પકોડા ખાઈએ
હા બોહ મજા આવે વરસાદના મહિનામાં વરસાદના મહિનામાં આ બોહ મજા આવે કે ભાઈ મસ્ત શાંતિથી બેસી ને વરસાદ ને જોઈએ ને પછી ચાય પકોડા ખાઈએ
પણ એક જ ખાલી એક જ આ સારી વસ્તુ લાગે છે બાકી તો જોને ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે કેટલું બધું નુકસાન પણ થાય છે હા મચ્છર વધી જાય છે પાણી ભરાઈ જાય છે હા એના કારણે નથી એ થોડું ગમે મને પછી કંટીન્યુ ત્રણ ચાર દિવસ આવતો જ રહેશે આવતો જ રહેશે ના નીચે ઉતરાય નઈ કપડાં સુકે નઈ
હમ્મ કપડાં તો સુકે જ નહી બહુ ઈરિટેટ થઈ જાવ કે ભાઈ કપડા ઈ નઈ સુૂકે પંખા નીચે મૂકવા પડે અને પંખા નીચે પછી સ્મલ તો રે જ
રેજ છે એજ એટલે હું કેવું છું ભાઈ લિમિટ. માં આવ તું આખી રાત. બપોર બપોર નીકળી જા સાંજ હ રાત પર હા બપોરે નહી આવતું દિવસે નહી આવ રાત પર આવતું સાંજ પછી આવી જવાનું. અમારે ચાઈ નો ટાઈમ થાય ત્યાં આવી જાઓ એટલે અમે જોય કરીએ. હા ચાલો તો હા હું પણ બનાઈ લઉં હા ચાલો તમે પણ હા ચાલો રાધે રાધે હા. હા.